હલો હા જય શ્રી કૃષ્ણ કેમ છો
બસ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું બીજું બતાડો શું ચાલી રહ્યું છે
બસ કઈ નહી જો ને આપણેે સવારે વેલા ઉઠીએ એટલે આપણે સવારે વેલા ઉઠીએ તો આપણે સવારનું કામ પણ સારી રીતે થઈ જાય આપણા બધા જ કામ સમય પર ઉઠીએ તો આપડે બધા જ કામ સમય થઈ જાય તો આપણે કેટલું દિવસભર કેટલું મન ખુશ રહે છે અને સકારાત્મક વિચાર રહે છે કે કારણ કે આપણે આપણું બધા જ કામ સમયથી પૂરા કરીએ તો કેટલી સકારાત્મકતા આવે છે આપણા જીવનમાં
હા એ વાત તો તમે સાચી કીધી કે જેમાં જીવનમાં છેલ્ સમયનું કેટલું જ મહત્ત્વ છે સમય ખૂબ કેમ છે ને એ પછી આવતો નથી એટલે સમયનો છે ને સારો ઉપયોગ જ આપણેે કરવો જોઈએ
બિલકુલ સાચું કું છો તમે આપડે સમયથી બધા કામ કરીએ તો આપણને બહ જીવનમાં સફળ થઈ શકી છે આપણે જો આપણે જો ટાઈમટેબલથી ચાલીએ તો આપણે આપણા ઘરના બધાને સમય બધા કામ પૂરા કરી શકીએ તો એ લોકો પણ એમના જીવનમાં આગળ વધ સારી રીતે વધી શકે છે તો એક અ એક સમયની જે આપણે છે ને કે ટેવ કે સારો સમય સારી રીતે આપણે એનો ઉપયોગ કરવો એ બહુ જ સારી ટેવ છે અને એનો આપણે પહેલાથી જ આપણામાં પણ અને બાળકોમાં પણ એનું સિંચન કરવું જોઈએ
હા અને જો એવું છે કે જે વ્યક્તિ છે ને સમયની કદર કરે છે ને એ જ જીવનમાં આગળ વધે છે એટલે બધું જ છે ને હા એટલે છે ને આપણે દિવસની સારી યોજ યોજનાઓ આપડે પેલા જ બનાવી દેવી જોઈએ જોઈએ કે સવારે કામ કામની યાદી બનાવી લેવી જોઈએ અને પ્રાથમિકતા કોને પેલા આપવી જોઈએ એનું પણ ધ્યાન આપણે રાખવું જોઈએ અને સમય સમ સમયસર તમે કીધું જેમ કે કામ પણ પૂરું કરવાથી પણ આપણને કેટલા ફાયદાઓ થાય છે ને કે આપણું સમયસર કામ થઈ જાય તો આપણને તણાવ તણાવ ઓછો થાય અને બીજા કામોમાં પણ આપણો સમય મળી જાય આપણને
બિલકુલ સાચું કહો છો તમે આપડે જો સમયથી કામ પૂરું કરીએ તો કેટલા બધા કામોમાં આપણે આગળ પણ વધી શકીએ છીએ જો આપડે સમય ન રહીએ પોતે જ સમય થી ન રહીએ તો આપડણે આપણા બાળકોને રેગ્યુલર નહી કરી શકીએ આપણા હસબેન્ડ ને કે આપણા ઘરના જે વડીલો છે એમની પણ સેવા કે કોઈ પણ કામ આપણે સમય પર ના કરી તો એના માટે આપણને અ પોતાને પ સૌથી પહેલા અ સમયથી ચાલવું બહુ જ જરૂરી છે
બસ સાચી અને તને તો તમને ખબર છે અમુક લોકો એમ કેહેતા હોય છે કે મને તો સમાયજ નથી મળતો તો એ લોકો છે ને પોતાના સમય ન છે ને બગાડ કરતા હોય છે એ લોકો ખાસ કરીને મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વધારે પોતાનો સમય વેડફી નાખે કે છે એટલે લોકોને છે ને સમય નથી મળતો અને એ લોક કો પછી આપણી જોડે ફરિયાદ કરે કે મને તો સમય જ નથી મળતો. અને અ જો ખાસ કરીને છે ને વી દ્યાર્થીઓને તો સમયનું મહત્વ બતાડવું જ જોઈએ. અ વિદ્યાર્થીઓ જો સમયસર અભ મતલબ ભણવાનું એમનું અ કરશે તો પરીક્ષામાં પણ સારું એમને પરિણામ મળી શકે.
બિલકુલ સાચું કહું છું વિદ્યાર્થી જીવન માટે સમયનો સારો અ સદઉપયોગ કરવો એ તો બહુ જ જરૂરી છે. અને આન આ વિષય ઉપર તો મને એવું લાગે છે કે, અ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પણ આ વિષય ઉપર તો શીખવાડવું જોઈએ કે તમે તમારે સમયનો સારો ઉપયોગ કેવી રીતે કરી શકો છો? એના માટે બા બાળકોને જ્ઞાન પણ આપવો જોઈએ. એક વિદ્યાર્થી જીવન માટે જયારે એ ભણતરનો સમય હોય, ત્યારે એ બે થી ત્રણ વર્ષ જો એ સારી મહેનત કરીને, અને પછી એનો ઉપયોગ અ કોઈ પણ એ કોમ્પિટિશન એક્ઝામ આપીને આપે, તો જો એને કેટલી સફલતા મલે છે, તો એને સમયનો કેવી રીતે ઉપયોગ કરવો. એનું પણ ભાન થાય છે અને એ સારો ઉપયોગ કરે તો એ જીવનમાં કેટલો સફલ થઈ જાય છે. તો એ પણ એ બહુ જ સારી વાત છે.
હા અને છે ને આપણે સમયસર છે ને એનું શું કે એનું, નક્કી કરવું જોઈએ, કે મારે આ સમય આજ કરવું જોઈએ. અને એક લ લક્ષ ન નક્કી કરી લેવો જોઈએ કે બિનજરૂરી કામોથી આપણે દૂર રહીએ, અને સમય અને નો સદઉપયોગ કરીએ, અને સમય સારો આપણે કરીશું તો આપણને સફળતા પણ અ મ મળે.
બિલકુલ સાચું કહુ છો તમે સમયનો સારો સદપયોગ કરીશું તો આપણને આપણા જીવનમાં સફલતા પણ જરૂરથી મલે છે. એટલે સફલ થવા માટે આપણે સમયને સારી રીતે ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે અને બાળકોમાં પણ આપણો પોતાનો સમય ન બગાડવો. એની ટેવ અ એમને પણ આપણે રેગ્યુલર કરવા એમને પણ આવામાં એમનામાં પણ આવી. ટેવ અ મૂકવાની આપણેે બહુ જ અ અ જરૂર છે પહેલાથી જો આપણે આદત નાખીએ તો એ આગળ વધીને એ એ એમની ટેવ થઈ જાય છે. તો એમને પણ જો એ ખાલી એમ સમય વેફળતા હોય તો એમને પણ આપણને જ્યાન આપવું જોઈએ કે આપ પોતાનો સમય ક્યાંય ફાલતુમાં વેફળવો નહીં જોઈએ.
તમે જો એક આતો કહેવત પણ છે ને કે સમય અને જવાર કોઈની રાહ નથી. જોતું ને બરોબર ને એટલે છે ને એટલે દરેક વ્યક્તિ ત લખ સદપયોગ કરવો જોઈએ અને સમયની કદર કરવાના વ્યક્તિને. જીવનમાં બધુ મતલબ અગાડી લઈ જાય અગર સમયની સ સહી ઉપયોગ કરીએ કદર કરીએ.
બિલકુલ સાચું કીધું તમે કે જો આપડે સારી રી તે સ અનુકૂળ રીતે આપણે સમય નો ઉપયોગ કરીએ એવું કે છે કે જે સફલ વ્ય ક્તિ હોય છે એના એના માટે એના અ એને એના પાસે પણ ચોવીસ કલાક જ હોય છે દિવસના અને જે સફલ હોય છે એના પાસે પણ દિવસના ચોવીસ કલાક જ હોય છે. પણ એ તો એના ઉપર જીવન શૈલી ઉપર એ એના ઉપર આધાર છે કે એ પોતાનો સમય કેવી રીતે અ ઉપયોગ લે છે. અને પોતાના જીવનમાં કેવી રીતે એનો ઉપયોગ કરે છે કે તે એ
સાચી વાત જો મને એવું લાગે છે છેકે છે ને દુનિયાની સૌથી કિંમતી વસ્તુ હોય તો એ છે સમય કારણ કે એ ગુમાવેલો સમય પાછો આપણને મળતો નથી જો પૈસા તો આપણે ફરી એક વાત છે ને કે પૈસા તો આપણે ફરી વાર કમાઈ શકીએ પણ સમય પાછો નથી આવતો તેથી દરેક વ્યક્તિએ સમયનો સદઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે સમય થી આપડે બ ધાં કામ કરીએ ડિસિપ્લનમાં રહીએ પોતાનામાં અંદર અ બદલાવ લાવીએ તો જરૂર થી આપણે જીવનમાં સફલ થઈ શકીએ છીએ અને આપણે આપણા છોકરાઓને આપણા હસબેન્ડને પણ બધી રીતે અ કામયાબ અ કરાવી શકીએ છે તો એના માટે આપણને આપણા સમયથી અને ટાઈમટેબલથી રહેવું બહુ જ જરૂરી છે. કે કોઈ પણ કામ આપણને આ બીજા દિવસ માટે ટાલવા નહી જોઈએ આપણને આપ જે પણ આપણે વ્યસ્ત તા નો સમય છે એ સમયમાંથી પણ આપણને સમય કાઢીને અને બધા જ કામો પર ફોકસ કરીને આપણને અ કરવું જોઈએ. અને પોતાના માટે પણ જે આપણો સમય છે એ પોતાના માટે પણ બો થોડું આમ અ વિચારવામાં આપણે જીવનમાં શું કરી રહ્યા છે પ્લાનિંગ કરવામાં એમાં પણ એનો ઉપયોગ જરૂર
હ સાચું કીધું જો તમે જોયો હશે કે સફળ લોકોનું સમય નું મહત્વ કેટ કેટલું હોય છે. કારણ કે એ લોકો છે ને અ દરેક મિનિટનો ઉપયોગ છે ને આપણને શીખાવતા હોય છે. આગળ વધવા માટે કરે છે. એ લોકો એક એક મિનિટનો ઉપયોગ કરે છે. એટલે છે ને આપણે પણ આપડી દરેક એક એક મિનિટનો સારો ઉપયોગ કરવો જોઈએ અને મને તો એમ લાગે છે કે રજાના દિવસે પણ આપણનું સમય નું આયોજન કરું કરવું કરવું જોઈએ. છે ને કે આરામ હા આરામનો સમય હોવો જોઈએ એટલે આખો દિવસ બિનજરૂરી બગાડ નહી કરવો. આરામનો પણ આપણો સમય કાઢવો જોઈએ કે આટલાથી આટલા વાગ્યા સુધી આપણને આરામ કરવું જોઈએ.
બિલકુલ સાચું કહો છો તમે આપણને જો આપણે આપણા ટાઈમટેબલથી અને સમય શ્રેણી થી આપણે જો કામ કરીએ તો આપણે જરૂરથી સફળ પણ થઈએ અને આપણને તનાવના હોય જીવનમાં આપણે ખુશ હોઈએ તો એ બધી સકારાત્મકતા લાવવા માટે આપણે સમયસર ઉઠવું સમયસર સૂવું અને આપણા સ્વાસ્થ્ય નો પણ સારો ખ્યાલ રાખવો અને જરૂર થી સમયનો સારો ઉપયોગ કરવો એ તો આપણને કરવું જ
સા સા બરોબર કીધું અને આ એક છે ને આ પણ કામ કરવું જોઈએ કે આજનું કામ છે ને કાલ પર નહી છોડવું જોઈએ આ સમયના સારા ઉપયોગ નો સૌથી શું કે ખરાબ નિયમ છે. છે ને કે આજનું કામ છે. તો આજે જ કરવું છે આમ નઇ કું છે કાલને કરી દઈશ કાલે કરી દઈશ એનાથી પણ ઘણું નુકસાન થાય છે.
બિલકુલ સાચું કહું છું કોઈ પણ વસ્તુઓને હા આલસ્ય નહી કરવો જોઈએ સમયને બીજા કોઈ પણ કામ ને પછી કરવું એ એના ઉપર નહી ટાળવું જોઈએ. સમયસર કરવું જોઈએ. એ બધી આપડણે જો સારી ટેવ રાખીએ તો આ આપણા છોકરાઓમાં આપડા ઘરવાળાઓમાં બધામાં પણ આવી તેવ પડે છે.
હા. કારણ કે જેને સમયની કદર કરનાર વ્યક્તિને જ પોતાના સપનાઓને સાકાર કરી શકે છે.
બિલકુલ આ તો સો ટકાની તમે બહુ જ સારી વાત કરી કે જે સમયની કદર કરે એ જ પોતાના સપનાઓને સાકાર કરવાની પણ હિંમત રાખી શક છે બિલકુલ સાચી વાત. કીધી તમે.
હા અને છે ને મને એવું લાગે છે કે છેને સમય એ જીવનનો સૌથી અમૂલ્ય ખજાનો છે એને સાચવીને વાપરવું જોઈએ.
બિલકુલ આ એક વખત નિ સ ન વેફડાઈ જાય તો પાછો આવ તો નથી એટલે બીજી વસ્તુ આપણે પૈસા થી લઈ શકીએ છીએ પણ આપણે સમય પાછો અ પૈસાથી ખરીદી નથી શકતા. બિલકુલ. અને જીવનમાં જે મજા આપણે જે સમયે માળવી માળવાની હોય છે એ આપણે આપણા વ્યસ્તતા માંથી કાઢીને પણ માળવી લેવી જોઈએ કારણ કે આ સમય ફરીથી આવવાનો નથી.
નથી અને પછી આપણને પછી આમ થાય કે નહી મેં આ સમયે આ કરી લીધું હોત તો કેટલું સારું થત એ આપણને પછી એ વસ્તુનો પછતાવો પણ થાય છે.
બિલકુલ સાચું કવ છો તમે ચાલો તો પછી ફરી થી મળી અને આ સમય પર તમારા થી ચર્ચા કરીને બહુ જ સારું લાગ્યું ફરી મળીશું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.